એક
હલો સુ મિત્ર તમારી પાસે મારો આવાજ આવી રહ્યો છે
હા તમારા અવાજ આવી રહ્યો છે
હમ્મ કેવી ચાલી રહી છે જિંદગી
સારી ચાલી રયુ છે અમારી
તો નાસ્તો કરી લીધો તમે
હા કરી મુકીયો નાસ્તો તમે
તો ચલો ને આપણે થોડો ઘણો સમય સરકારની યોજનાઓના લાભ પર ચર્ચા કરીને કાઢીએ
હા કઈ વાંધ નથી આપણે થોડો સમય સરકારની યોજના પર લાભ વિશે ચર્ચા વિચારણા કરીએ
હા તો હું તમને થોડી ઘણી માહિતી આપું છું સરકારની વિવિધ યોજનાઓ સામાન્ય નાગરિ કો ગરીબો ખેડૂતો અને મધ્યમ વર્ગના જીવન સ્તરને વામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ યોજનાઓ ન મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક વર્ગ સુધી આર્થિક અને સામાજિક સુરક્ષા પહોંચાળવા છે. અહી સરકારની યોજનાઓથી થતા, મુખ્ય લાભો અને તેની અસર પર વિગત વાર ચર્ચા કરવામાં આવી છે. હા. આર્થિક સહાય અને ગરીબી નિર્મૂલન. સરકારની ઘણી યોજનાઓથી સીધી રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ પૂરી પાડે છે. જેમાં. ડાયરેક્ટ બેનિફિટ, ટ્રાન્સફર જે વચેટીયાઓની ભૂમિકા ખતમ કરીને, યોજનામાં નાણા સીધા લાભાર્થી ના બેંક ખાતામાં. જમા થાય છે, જેથી ભ્રષ્ટાચાર અટકે છે. અને રોજગારી ની તકો. જેમાં મન રગ જેવી યોજનાઓ, ગ્રામીણ વિસ્તારોમાં. સ દિવસની ગેરંટી. રોજગારી પૂરી પાડીને, આજીવિકા નુ સાધન આપે છે. તેમજ આરોગ્ય અને સામાજિક સુરક્ષા. જેમાં બીમારીઓ અને કટોકટીના સમાજ સામાન્ય માણસ પર આર્થિક બોધ. ના પડે તે, માટે સ્વસ્થ્ય યોજના. આશીર્વાદરૂપ સાબિત થાય છે. જેમાં આપણે આયુષ્માન ભારત યોજના. તરીકે ગરીબ અને મધ્યમ વર્ગને. પરિવારોને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું મફત. તબીબી એના કવચમાં આવે છે. અને પેન્શન વીમા યોજના. પેન્શન તેમજ વીમા યોજના પણ રહે છે, જેમાં પ્રધાન મંત્રી, જીવન જ્યોતિ, વીમા યોજના. અને અટલ પેન્શન યોજના જે સ્કીમ્સ. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ભવિષ્યની સુરક્ષા આપે છે. તેમજ જોવા જોઈએ, તો ખેડૂતો માટે વરદાન. ભારત એક કૃષિ પ્રધાન દેશ. તે તો તમે જાણી રહ્યા છો, જેથી કૃષિ પ્રધાન દેશ હોવાથી, ખેડૂતોને કલ્યાણ. માટે વિશે યોજનાઓ. ચલાવામાં આવી રહી છે, જેમાં પીએમ કિસાન યોજના. થાય છે, જે ખેડૂતોને દર વર્ષે છ હજારની સુધી આર્થિક સહાય મળ છે, જે તેમને બિયારણ અને ખાતર ખરીદવામાં મદદ કરે છે. તે જ જોએ તો, પાક વીમો અને સિંચાઈ. એમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નો સામેલ થયેલો. આ્યો ત ના કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપે છે. જ્યારે પર ડ્રોપ મો ક્રોપ જીવી યોજના સિંચાઇનું સુવિધા સુધારે છે.
હું પણ. તમને સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રમાં લોકોને કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં પવામાં આવેે છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકોને સમ સુધારવો અને આર્થિક તથા સામાજિક વિકાસને પ્રોત્સાન આપે છે. સરકાર આગે વધળ યોજ છે.
તે એ ગરીબ વર્ગના લોકોને લોકોને માટે તેમજ તેમનું જીવન વળતર સુધારવા માટે બના લ છે. આ યોજનાઓનો લાભ લઈ તે પોતાના જીવન ઉ તરની જે છેષત્રને શદ તજીમ જીવી છે. મુખ્ય લાભો હું તમને જાણવા માંગુ છું તે છે શર હર ઘરી ગ લોકોને નાણાકી સહાય સબસિડી અને લોન ની સુવિધા પૂરી પાડે છે. તેનાથી લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. એટલે કે જે ગરીબ વર્ગ ના મધમ લોકો હોય છે. તેમમની પાસે કોઈપ આવુંને મું નથી એ જે તે સરકાર તેના નાણાકીય સહાય. સબસડી લોનની સુવિધા પૂરી પાડે છે, તેનાથી તે લોકો પોતાનો ધંધો કે અન્ય કોઈ પણ રોજગાર મેળવવા માટે મદર રૂપ થાય તે રીતે. સુવિધા પૂરી પાડી છે, તેથી તે એ પોધની આર્થિક પ્રતે સુધાર કર છે. શિક્ષણ મા પ્રોત્સાહન સરકાર વિદ્યાર્થીઓ માટે શિશ્યવૃત્તી મફત પુષ્ટકો હો હોસ્ટેલ સુવિધાઓ અને અન્ય સરકારી. યોજના શિક્ષણને વધુ સુલભ બનાવ. મતલબ કે વિદ્યાર્થી ઓને શિષ્યવૃત્તિ આવામાં છે, તેમાં માફાત બુજતો પા કે વસ્તુ આપવામાં આવે છે, જે વ્યક્તિ પોતાની ધરતી દૂર રહે રહીને ભણવા માગે જે. એ માટે આપે છે, આમ સરકાર શિક્ષણમાં પણ ખુબ પ્રોત્સાહન આપે છે. આરોગ્ય સેવાઓ
સરકાર આરોગ્ય સંબંધિત યોજનાઓ દ્વારા ગરીબ પરિવારની મફત અથવા ઓછી કિંમતમાં સારવાર દવાઓ અને આરોગ્ય વીમાની સુવિધા મળે છે. એટલે કે ગયા થઈ ગામડે ગામડે. આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે, કારણ કે ગામમાંથી શહેરમાં લઈ જતા વ્યક્તિને તો બધું બીમાર થઈ શકે છે, તેના ‍ લીધે સરકારારે દરેક ગામમાં પોતાના દવાખનું ખલ ખોલ્યું છે, એને સરકાર દ્વા ખાવાનું કહેવામાં આવે છે. આ દવાખાનામાં લોકોને મફત કે ઓછી કિંમત ન સારવાર કરવામાં આવે છે. તેમજ આયુષ્માન કાર્ડ જીવા વગેરે કાર્ડ બનાવી કોઈ પણ હોસ્પિટલો મા
કોય પણ હોમાં વધુ પ્રકારના ખર્ચો કારડો દ્વારા ચુકવણી કરી શકે છે. આમ સરકાર આરોગ્ય સેવાઓમાં પણ ખૂબ યોજના બનાવી છે, કૃષિ વિકાસ ખેડૂત સરકાર ખેડૂતોને બીજ ખાતર સિંચાઈ અને પાક વીમા જેવી યોજનાને લાભ આપે છે, જેનાથી કૃષિ ઉત્પાદન વધે છે, અને ખેડૂતોની આવકમા વિદાર્થ છે સરકાર અનેક સબસેરીઓ દ્વારા ખેડૂતોને બીજ ખાતર તેમજ ટ્રેક્ટર અને અન્ય મશીનરી સબસડી પર આપ આપે છે, જેથી ખેડ તો એને કૃષિ ઉત્પાદન વધારી શકે તેથી આવકમાં વધારો કરી શકી તેમ રોજગારીની તકો સરકાર રોજગારી ત ખૂબ પાળે છે. કૌશલ્ય વિકાસ અને સ્વર રોજગાર યોજનાઓ દ્વારા મને રોજગાર મેળગ અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સહાય મળે છે. જે લોકો બેરોજગાર હોય તેમના માટે કિલ્લામાં રોજગાર વિનિમય ખાતો નવાવામાંગ છે. તેનું નામ નોંધાવવાથી આપણને રોજગારી મળી શકે છે તેમજ તેનાથી આપણને આવક પ્રાપ્ત થઈ શકે છે તેમજ મહિલાઓ અને વંચી પ્રતિનું સશક્તિકરણ એટલે કે મહિલાઓ દિવ્યાંગો અને પછાત વર્ષના લોકો માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જે તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે.
હ
એટલે કે મહિલાઓને પણ ગૃહ ઉદ્યોગ કે દિવ્યાંગોને પણ કોઈ પણ ઉદ્યોગો કે કામ કરવા માટે યોજના બનાવવામાં છે, જેથી તે પણ આવક પ્રાપ્ત કરી શકે છે, આમ સરકારી યોજના એ ખૂબ મહત્વની છે. થોળી માહિતી તમે પણ આપો
હા મિત્રો તમારી વાત સાચી છે. આપણે જોઈએ તો કે યોજનાઓના સંપૂર્ણ લાભ અને પડકારો ઉકેલ છે જેમાં અજ્ઞાનતા, જટિલ પ્રક્રિયા જેવી છે તેમા ઘણા અંતરિયાળ ગામડાઓમાં લોકોને હજુ પણ તેમના હકની યોજનાઓની માહિત હોતી નથી અને જટિલ પ્રક્રિયામાં કાગળ અને લાંબી પ્રક્રિયા ત્યારે સામાન્ય માણસને મુંજવણમાં મૂકે છે. હ જેમાં ઉકેલ તરીકે ડિજિટલ સેવાઓ સેવાઓમાં અને ગ્રામપંચાયત ના માધ્યમથી. હવે આ પ્રક્રિયાઓ સરળ અને ઓનલાઈન બની રહી છે. જેથી લોકો ઘરે બેઠા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પરથી લાભ થઈ શકે છે. તમે મારી જોડે આ સરકારની યોજનાઓના લાભ પર ચર્ચા વિચારણા કરવા માટે થોડો ઘણો સમય આપ્યો તો તેના બદલ ખુબ ખુબ આભાર
તમારો પણ ખૂબ ખુબ આભાર